હલો હા
કેમ છે ભાઈ અવાજ આવે છે એકદમ કમ્પ્લીટ
શું કરો છો
કે બસ મજામાં તમે શું કરો છો બેઠા છીએ અમે તો
બસ સેમ અમે પણ બેઠા છીએ અત્યારે તો જમ્યું
બસ જમી લીધું. તમે જમ્યું કે બાકી?
હા બસ જમી લીધું.
જમી લીધુન. સરસ સરસ હું તો કઉ આજે એક આપડે મસ્ત ટોપિક ઉપર વાત કરીએ. દૈનિક જીવનમાં નાની બચતોથી મોટો બદલાવ કેવી રીતે આવે.
બિલકુલ બિલકુલ. આ તો ખુબ સરસ આમ વિષય છે. ને ચલો એના પર વાત કરીએ. આજે આપડે.
ચલો ત્યારે. આજકાલ મને તો એવું લાગે કે લોકો મોટી કમાણી પાછળ દોડે દોડે છે. પણ નાની બચતોનું મહત્વ ભૂલી જ જાય છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે. કે આજકાલ તો બધા આવા જ થઈ ગયા છે. જોવા જઈએ તો
એકદમ સાચી વાત છે. રોજના થોડા રૂપિયા બચાવાની આદત પણ વરષના અં તે સારી રકમ બદલાઈ જાય બદલી શકે છે.
હા, માત્ર પૈસા જ નહી પણ આમ સમય, પાણી, વીજળી અને ખોરાક બચત પણ આમ એટલી જ મહત્વપૂર્ણ છે.
એકદમ સાચી વાત છે. મને મને તો લાગે છે કે સમયની બચત સૌથી કિંમતી હોય છે. સમય એકવાર પસાર થઈ થઈ જાય છે પછી પાછો આવતો જ નથી. એટલે સમય બઉ જ ઇમ્પોર્ટન્ટ છે.
બિલકુલ સાચું કીધું કે ઘણા લોકો છે ને આમ દિવસનો આમ મોટો ભાગનો આમ મોબાઈલ પર જ આમ વ્યસ્ત હોય છે. અને કોઈને ટાઈમ જ નથી આપી શકતા.
સાચે જો રોજ એક-એક કલાક પણ યોગ્ય રીતે બચાવીએ બચાવી શકીએ તો તે કલાક બચઈ બચ બચત કરીને પ પરિવાર સાથે પસાર કરી શકે. કે આપડે તો કેટલું સરસ થાય.
બિલકુલ બિલકુલ અને આ તમે જે કીધું એ ખૂબ જ આમ સારી વાત કીધી કે આવું તો કરવું જ જોઈએ. અને એ જ નાની આદતોથી આમ જીવનમાં આમ ગુણવત્તા વધારતી હોય છે.
સાચે પૈસાની બચત માટે તો શું કરી શકે છે આપડે?
હા, જો પેહલા મહિના માટે જરૂરી આમ ખર્ચની યાદો બનાવું છું. અને પછી જ આમ ખરીદી કરું છું હુ.
સાચે બહુ જ સારું એક ખુબ સારી આદત છે. ઘણી વખત લોકો ઓ ઓફરો જોઈને બિનજરૂરિયાત વસ્તુઓ ખરીદી લે છે.
બિલકુલ. હા અને સસ્તું મળે એટલે આમ જરૂરી હોય એજ એવું નથી. બધું જ લઈ લે છે. જો સસ્તું મળે ન તો લોકો તો
એકદમ સાચી વાત મને મને પણ હવે બહાર બહાર બહારથી વારંવાર ખાવાનું ઓછું જ કરવું છે.
હા, વાત તો તમારી સાચી છે. અને એથી છે ને પૈસા પણ આપ આપડા બચે અને સ્વસ્થ પણ આપડે રહીએ રહીએ.
એકદમ સાચી વાત. પાણીની બચત માટે પણ આપણે ઘણું કરી શકીએ છે.
જેમ કે દાંત સાફ કરતી વખતે આમ નળ ખુલ્લો ન રાખવો જોઈએ.
સાચી. કાર અથવા બાઈક ધોતી વખતે પણ જરૂર કરતા વધારે પાણીનો વપરાશ કરવો જ ના જોઈએ. અઠવાડિયામાં એક જ વાર ખાલી ગાડી ધોવાની.
બિલકુલ અને ઘરમાં જો પાણી લીકેજ થતું હોય તો તરત જ આપડે સુધારવો જોઈએ એને.
સાચે અને વીજળીની બચત વિશે તો શું વિચાર છે તમારો?
જો. વી આપડે જેમ કે બહાર જતા હોય તો એ વખતે છે ને પંખા અને લાઈટ બધું જ બંધ કરવામાં આમ સરળ આદત આપડે પાડવી જોઈએ.
એકદમ સાચી ઘ ઘણા લોકો તો ચાર્જર આખો દિવસ પ્લગમાં ભરાઈ રાખે છે. એનાથી ઘણો બધો વીજનો બરબાદી થાય છે.
હા બિલકુલ કે કે નાની આમ આદતો અને બેદરકારીના લીધે પણ આમ લાંબા ગાળે છે ને નુકસાન પહોંચાડે છે. આપડને.
સાચે સાચે એકદમ અને ખોરાક ખોરાકની બરબાદી પણ મોટી સમસ્યા છે. આપડા માટે.
બિલકુલ અને જેટલું જોઈએ ને એટલું જ આપડે લેવું જોઈએ ડીશમાં તો હું તો એમ જ માનું.
સાચે સાચે એકદમ સાચી વાત છે. તમારી ઘરે વધેલું ભોજન યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકાય ફરીથી.
હા જેટલું જોઈએ, એટલું જ આપણે ડીશમાં લેવાનું એનાથી વધારે લેવાનું ને અને જોઈતું હોય બીજી વાર તો એટલું લઈ લેવાનું.
ખરેખર સાચે મને મને લાગે છે કે, બાળકોને પણ નાની ઉંમર થી જ બચત શીખવાડવી જોઈએ તમારો શું શું મંતવ્ય
હા જો નાનપણથી આપડે બાળ બાળકો કોને આપડે સારી આદતો આમ કહીશું તો એ સારા જ રહેશે ને. અને સારું જીવન આમ સરળ બનશે એમનું.
સાચે અને ગુલ્લકની પરં પરા, પણ સારી જ હતી, જેમ આપડે એકદમ પૈસા બચાવતા હતા એની અંદર.
હા તેનાથી છે ને આપણા પૈસા પણ આમ મૂલ્ય આમ સમજ આમ રેતા હતા આપણેે કેવું સેફ રહેતા હતા અને બચત પણ થતી હતી.
સા સાચે આજકાલના ડિજિટલ યુગમાં તો ખર્ચ કરવો બહુ સરળ બની ગયો છે.
હા એટલે જ તો કહેવામાં આવે છે, કે આજકાલ ખર્ચ કરતા વખતે વખતના પ્રમાણે બે વાર તો વિચારવું જોઈએ એમ ખર્ચ કરતા વખતે
સાચ છે સાચ હું તો હવે દરેક મહિનાના અંતે મારા ખર્ચની, સમીક્ષા કરું જ છું.
હા આ તો તમે ખુબ સરસ વાત કરી કે કરવી જ જોઈએે, આ તો તમારે નહી પણ બધા લોકોએ આ વાતની તો કરવું જ જોઈએ.
સાચેમાં કારણ કે બિનજરૂરિયાત ખર્ચ છે તે તર તરત સમજાઈ જાય છે આપણને.
હા એટલે આ બધું આપડે ટોટલ કરીશું કે ગણીશું તો કેવું કે આવતા મહિને તેની આમ નિયંત્રિત આમ કરી શકાય કે બજેટ આપ આપડું, કમ્પ્લેટ રે. અને ખબર પડે કે કેટલા વપરાય કેટલા નહી.
સાચે અમુક લોકોને એવું લાગે છે કે નાની નાની બચ્ચો તો એ કંજુસાય છે પણ એ કંજુસાઈ નથી.
હા બિલકુલ નહીં પણ તેનો અર્થ સમજદાર પૂર્વક છે ને ઉપયોગ કરવો જોઈએ.
સાચે જીવનમાં સંતુલન જ સૌથી મોટું મહત્વનું છે.
હા જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેના આમ ફરક સમજાવવો જ જોઈએ લોકોને.
સાચે જો દરેક વ્યક્તિ થોડુંક ધ્યાન રાખે તો પરિવાર સમાજ અને પર્યાવરણ ત્રણે ને લાભ જ છે.
હા જો અને એ જ આમ નાની બચત થી આમ મોટો બદલાવ લાવે, આમ તો બહુ સારી વાત કહેવાય છે.
ખરેખર, મોટી સફળતાઓ ઘણી વાર નાની આદતોથી જ શરૂ થાય છે.
બિલકુલ, કે નાનું નાનું આપણે બચાવશું ત્યારે જ આપણે કંઈક આપણના હાથમાં રશે અને બચશે અને આગળ જઈને કામ લાગશે ખુબ સરસ વાત તમે તો કહી આપ
સાચે સાચે માં આપણે અત્યારે સુધી પૈસા સમય પાણી અને વીજળીની બચત વિશે વિચારતા જ નહતા પણ પરંતુ, આ મને લાગે છે કે ઉઊર્જાની બચત પણ એટલી જ મહત્વની છે જેટલી બી બીજા પૈસાની
બિલકુલ સાચું કહ્યું. કે ઘણા લોકો તો આમ દિવસભર પોતાની આમ શક્તિ આમ બિનજરૂરી આમ આમ કેવાય ને કે કામોમાં જ ખર્ચી નાખે છે એ બહું ખોટી આદત છે.
બઉ તમારી વાત એકદમ સાચી છે દરે એક કામની એ પોતે તા ને અ જોડવું જ પડે યોગ્ય નથી.
હા કે કયા કામને પ્રાથમિકતા આપવી તે શીખવું તો જોઈએ જ લોકોને.
સાચે માં મેં એક નવી આદત શરૂ કરી છે.
મને કહી શકશો કઈ આદત.
પાંચ મિનિટ કાઢીને બીજા દિવસનું આયોજન કરું છું.
આ તો ખુબ સારી વાત છે ને અને એથી આ સમય પણ આમ બચે અને ઉતાવળ પણ ઓછી થાય નઈ.
સાચે પેલા સવારે ઉ ઠી ને શું કરવું ને એ
અને આયોજન જીવનને આમ સરળ બનાવે છે આમ.
સાચેમાં ઘણી વખત લોકોએ એક એક જ વસ્તુ વારંવાર ખરીદી લે ખરીદી લે છે કારણ કે તેઓ યાદ યાદી બનાવતાજ નથી. એમાં જ પૈસા વેસ્ટ કરે છે.
અને ખરીદી માટે છે ને યાદી બનાવી અને એક નાની પણ અસરકારક આમ આદત છે કે ખરીદવા કઈક જવું હોય તો નાની સીકડી આમ શું શું લાવું છે તમારે અને શું નહી લાવું એની યા દી બનાવી દઈએ તો એ સરળ પડે છે.
એકદમ ઘરે રહેલી વસ્તુઓનો સંપૂર્ણ ઉપયોગ પણ કરવો જોઈએ, નઈ તો ડબલ ડબલ વસ્તુ લઈને પૈસાનો જ વ્યર્
બિલકુલ સાચું કીધું કે ખાસ કરીને તો છે ને આપણે કપડાં પુસ્તકો અને ઘરમાં વપરાતી વસ્તુઓને છે ને આપડે એક લિસ્ટ બ
સાચે માં ઘણા લોકો તો થોડો સમય વાપરીને વસ્તુઓ બદલી નાખે છે.
હા કે જયારે યોગ્ય સંભાળ રાખીએ તો તે લાંબા સમય સુધી ર ચાલે છે ને.
હા મને તો લાગે છે કે દૈનિક જીવનમાં ધીરજ પણ એક પ્રકારની બચત છે.
મને સમજાવશો કેવી રીતે?
હા કેમ નહી ઉતાવળમાં ઉતાવળનાઅ ઉતાવળમાં લીધેલા નિર્ણયો ઘણી વખત નુકસાનકારક હોય છે આપડા માટે.
બિલકુલ આ વાત તો તમારી સાચી છે ને વિચાર કરીને આમ લેવાયેલો નિર્ણય ભવિષ્યમાં ફાયદાકારક આમ સાબિત
હા આજે લોકો ઝડપથી બધું મેળવવા માંગે છે.
હા પરંતુ છે ને એમ દરેક સારી વસ્તુ માટે છે ને એમ સમય તો આપવો પડે જ છે.
હા સાચી જ વાત છે તમારી એક સો ટકા ઘરમાં પણ સૌએ મળીને બચ બચત નો સંકલ્પ કરવો જોઈએ.
બિલકુલ હા હું પણ એમ જ આમ કે બધા એક સાથે મળીને આમ બચત તો કરવી જ જોઈએ કંઈક ને કંઈક નાની તો નાની.
સાચી વાત છે બસ
ખુબ મજા આવી ગઈ.
ખુબ મજા આઈ ગઈ તમારે આ ટોપિક પર વાત કરી ભાઈ.
ચોક્કસ આપડે હા ચોક્કસ ચોક્કસ બીજી વાર વાત કરીએ.